બોલો કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં બીજું બસ કઈ નઈ આજ સાંજે રસોઈની તૈયારી
અચ્છા શું બનાવાનું
આજે તો વરસાદ નો માહોલ છે એટલે ઢોકળી બનાવું ગુજરાતી સ્પેશિયલ એમ કે તો આજે આપડે બનેનું સેમ થઇ ગયું મેનું હા શું વરસાદ નો ટાઈમ વરસાદ નો ટાઈમ છે ને તો આવું આવી બધી વસ્તુઓ સારી લાગે ઢોકલી છે કે એવું બધું
ખાઓ તો ગરમ ગરમ મસ્ત
હા બીજો મેં તો આપડા મગના દાળ ની બનાવે ને ગોળ ગોળ નાની નાની કરી ને તેવી રીતે
હમ્મ તમે કેવી બનાવો છો ખાટી બી બનાવો
ના ના અમે ખાટી મીઠીને તીખી જ બનાવીએ અમારે તો મીઠ
હા તે જ ભારે લાગે
એટલે તીખી હા તીખી મગના દાળની બનાવે ને તે
હા એમ મેં બી એજ બનાવુ છું બસ જો સ સારો છે હમ્મ.
બસ આજ આપણું તો શુ હા આપણે શું લેડીઝોને શું આખો દિવસ ઘરમાં શું બનાવીએ છે સૂની બનાવીયએ સવારે
હા એજ ચાલે સવારથી એટલે શું બનાવવાનું નાસ્તામાં પછી બપોરમાં અને રા ના બસ આખો દિવસ આજ ચાલે કે ખાવામાં શું બનાવવાનું
હા એજ તો સવારે તો ચાલો ફિક્સ હોય જ છે કે આપણે એક રોટલી શાક બનાવવાના જ છે પણ સાંજના ટાઈમે શું છોકરાઓ ખાય ને તો એના માટે નવી નવી વસ્તુઓ બનાવવા પડે.
અચ્છા હલ્લો.
તમાર તમાર નેટવર્ક નથી અવાજ બરાબર નથી આવતો.
હલ્લો આવે છે આવાજ
એટલે વચ્ચે વચ્ચે આમ અટકી અટકાય જાય છે. હલ્લો હા બોલો
હલ્લો. હા અવાજ આવે જ હા આવતો છે. શું કેતા હતા હા.
બસ કઈ નહી હવે શું આપડે એમ તો છોકરાઓ સ્કૂલમાં. તો ચાલો છે ને કઈને રોટલી શાક ફિક્સ હોય છે લઈને જાય હવે સાજના ટાઈપ પણ આપણે શું બનાવાનું છે
હા એજ એજ બહું ત્રાસ હોય છે સવારે તો ખબર છે કે ભાઈ રો રોટલી શાક બનાવવાના હોય છે પણ સાંજે છે ને રોટલી શાક નહીં ભાવે એટલે અલગ અલગ ખાવાનું જોએ બધાને એટલે શું બનાવવાનું એજ
હા એ તો હોય જ છે ને. ઘર માં શું બધાનેમ ભાવતી વસ્તુ બનાવે ને તો એ લોકો બરાબર ખાય છે ને. શું એ લોકો છે ને બધું વેસ્ટ બો કરે.
હા એજ વેસ્ટ થાય હા એ વેસ્ટ તો કરવું જ ન જોવે.
હા એજ તો વેસ્ટ તો કરવું નહી હવે આજકાલ તો એમ બી જોવાની બહાર ના બધી જગ્યા ફંક્શનોમાં ને એવું બધું ફંક્શન માં કેટલું બધું આમ જમવાનું એ લોક. લોકો બધું બનાવે છે અને કેટલું બધું વેસ્ટ કરે છે. તો કેટલો આપડે એ લોકોને પેલું થાય છે તો.
તો બધા લોકો શું કરે તો એટલી મહેનત બિચારા ખાવાનું રાખે છે ને પછી લોકો ડિશ માં આટલું બધું લઈ લે છે ખાવાનું. પછી એ એમાં જૂઠું મૂકે છે તો એ સારું ના હોય ને કેટલું ફૂડ વેસ્ટ થાય છે. એના કરતા જેટલું ભાવે તેટલું જ લેવા જોઈએ પ્લેટમાં.
હમ એ તો બરાબર કેયો છે તમ.
ફૂડ વેસ્ટ કરો જ ના જોઈએ કેમ કે આપડણે આપણને ખાવાનું મળતું છે એ પણ મોટી વાત છે કેમકે કેટલા બધા લોકો છે આજે એ લોક લોકોને બે ટાઈમ નું ખાવાનું પણ નસીબ નહ હોતું.
હા એ તો છે જ હવે. આ બધા લગ્ન પ્રસંગ હોય કે બર્ડે હોય કે એવા બધામાં. અને તહેવારોમાંને બધું કેટલો બધો વધારે પડતો ખો ખોરાક બનાવવામાં આવે છે અને. પછી છેલ્લે બધું બ વધે છે. તો એ લોકો બધું કચરામાં નાખે છે તો કે ખોરાક નો કેટલો બગાડ થાય છે.
એજ તો બગાડ જ થાય ને એના કરતા જો આટલું આપણને જેટલું ભાવે ને એટલું જ લેવું જોઈએ. ને એ લોકોને પણ છે ને જેટલું. ઓછું જ મતલબ બરાબર જ બનાવવા જોઈએ વધારે બનાવવું ના જોએ. એટલે પછી એમ વધારે હોય તો પછી વેસ્ટ થાય. યા તો કોઈ ગરીબ ને કે કોઈને ખવ મતલબ આપી દેવું જોઈએ જેનું પેટ ભરાય.
હા એ તો તમે બરાબર.
હમ હું તો ઘરે પણ કદી વેસ્ટ નથી કરતી દાળ ભાત બચે છે ને. બીજે દિવસે એના પરોઠા બનાવી દેઉ છું એટલે વેસ્ટ કરતી જ નથી.
હા એ તો તમાર. બરાબર કે છો આપડે કે ઘરમાં એમ બી કઈ બી વસ્તુ આવું થોડું વધે ને તો આપડણે છે ને. એને પાછું થોડું કામમાં લઈને આપડણે કઈ ને કઈ નવીત આપણે વેરિએશન કરીને આપણે કઈ બી બનાવી દે જે પણ આપણે ખોરાક નો બગાડ તો ન જ કરીએ.
ના જ કરવો જોઈએ હા એજ તો ઘણા લોકો શું કરે છે. એટલે વધારે બનાવી દે છે પછી કોલ ખાય નને એટલે પછી કચરામાં ફેંકી દે છે. તે ફેંકવા કરતા તમે આ તો કોઈને આપી દો આ તો એનું કઈ યુઝ માં લઈ લો.
હા એ તો તમે બરાબર તેવો છો અગર જો મતલબ. ખોરાક તો શું અગર જો આપણા ખોરાક વગર તો આપણે રહી જ ના શકીએ હવે. ખોરાક આપણને જો માનવ જીવનની સૌથી મતલબ મહત્વ. મહવપૂર્ણ જરૂરિયાત છે ખોરાક વિના તો છે ને આપડે મતલબ આ જીવન બી આપણું કઈ નથી
નઈ ન એના માટે તો આપડે એટલું બધું કરીએ છે.
હા તો વિચાર કરો કે ખેડૂતો બિચારા કેટલી મહેનત કરે છે એ લોકો અનાજ ને શાકભાજી ને ફળો ને કેટલી મહેનત કરીને ઉગાડે છે. ને આપડે આજના આધુનિક યુગમાં ઘર જો મતલબ ખોરાક નો આપડે આવી રીતે બગાડ કરીએ તો એટ કેટલું નુકસાન થાય છે ખેડૂતોને ને આપણા જીવન માટેને.
હા એજ તો કેમ કે એ લોકો બિચારા આપણા માટે એટલું મહેનત કરે છે. તડકો હોય તો તડકામાં પણ કામ કરે છે વરસાદમાં કામ કરે છે. અને આપડે એ અનાજ નું બગાડ કરે તો એ સારું ના કેહેવાય. એ લોકોની મહેનત પણ પાણી ફેરીએ આપડે આપડે એવું કરીએ તો. હમ એ છે તો શું.
અને શું આપડે તો આપડે વિચાર કરીએે કે મતલબ. ખોરાક નો આટલો બદલો બગાડ થાય છે તો બીજી તરફ હવે કેટલાક લોકો તો બિચારા ગરીબ લોકો તો ભૂખ્યા જ સુઈ જાય છે. તો આપણે મતલબ લોકોએ વિચાર કરવો જોઈએ કે આવી રીતે ખોરાક બગાડીએ તો આપણા જ્યા અહિયા કેટલા બધા દેશમાં કેટલા બધા એવા ગરીબ લોકો પણ હોય છે તો એ લોકોને બિચારાને પૂરતું ખાવાનું પણ નથી મળતું. અને ભૂખ્યા સુવું પડે છે.
એજ તો એ લોકોને બિચારા એ લોકો બે રોટલી માટે કેટલી મહેનત કરે છે તો પણ એ લોકો લોકોને મતલબ ખાવાનું બરાબર મળતું નથી એ લોકો ના છોકરા ભૂખા રહે છે તો આપણને મતલબ વિચારવું બગાડ કરવા પેલા વિચારવું જોઈએ કે આપણેે શું કરી રહ્યા છે. જે એટલે જેટલું પણને જેટલી જરૂરત હોય ને એટલું જ બ બનાવવું જોઈએ.
હા એ તો છે જ એટલે છે ને- મારું તો એજ કેવું હોય છે કે મતલબ જેટલું બી જરૂર હોય ને એટલો જ ખોરાક બનાવવો જોઈએ. અને થાળીમાં આપણે મતલબ જેટલું જોઈએ તેટલું જ લેવું જોઈએ આપણે જોઈએ તો બીજી વખત લઈ લેવું જોઈએ પણ છે ને વધારે લઈને પછી આપડે બગાડીએ તો એવું ના કરવું જોઈએ.
એજ તો મેં તો તમારા ઘરમાં પણ બધાને એજ કેવું છે કે જેટલું ભાવે ને એટલું લેનું વધારે જોતું હો બીજી વાર લઈ લેવાનું પણ બગાડ ના કરવાનું.
એજ તો હમ્મ તો શું. આજકાલ લોકો સમજતા નથી એ વસ્તુ ઘણા લોકો.
હા એ તો છે હવે કેટલા બધા મનોરંજનોમાંને આવી રીતે મતલબ ફંક્શનોમાં તહેવારોમાં જે ખાવાનું એ લોકો બધું બનાવે છે અને વધી જાય છે તો એ બચેલા ખોરાક છે ને એ લોકો એ છે ને એવું કરવું જોઈએ કે ઘણી બધી એવી સંસ્થાઓ છે કે તેમને ત્યાં મતલબ અ એ લોકોને મતલબ ત્યાં સુધી ખાવાનું પહોંચાડી દેવું જોઈએ તો તો આ બીજ શું એ લોકો એનો ઉપયોગ કરી શકે અને લોકો ન પેટ ભરી શકે.
હા એજ તો એ લોકોને પણ કામ લાગી જાય એટલે વેસ્ટ કરવા કરતા એ લોકોને આપે તો એ લોકોનું પેટ ભરાય ને સારું કેહેવાય એમ.
હા.
પણ ઘણા લોકો શું કરે છે ફેકી દે છે એમ કે્યા તો બધા. ચીયું તો ફેંકી દે છે એમ વિચારે નહી કે કોઈને આપી દઈએ કે શું કરીએ.
હા એ તો હોય જ છે આપડણે જો ખોરાકનો બગાડ કરીએ તો એ મતલબ આપડું જ નઈ મતલબ ખેડત ને ખેડૂતને બી બીચારાઓની એ લોકોની મહેનત પાણીમાં જાય છે એ લોકોનું કેટલું બધું આમ કહેવાય છે કે મતલબ ખોરાક બગાડીએ તો એ લોકો ન પણ એક અપમાન જેવું કહેવાય.
અપમાન જ થાય છે ને હા આપણને વિચારવું જો એ લોકોની મહેનત નું વિચારવું જોઈએ આપડ એ લોકો આપણા માટે આટલું બધું કષ્ટ લેને કામ કરે છે ને આપડે એવું કરીએ તો ના ચાલે.
હા એટલે જ તો આપડે પણ છે ને અ જો દર દરેક વ્યક્તિ કે જે રોજ થોડો થોડો મતલબ આવી રીતે બી ખોરાક જો બચાવવાનો અગર જો નિર્ણય લઈ તો લોકો લાખો લોકો ન મતલબ છેને પેટ ભરી શકાય છે અને મતલબ આપણા પણ સમાજનું આપણા પર્યાવરણનું રક્ષણ થઈ શકે એટલે છે ને આપડે પણ છે ને એક આવો નિયમ લેવો જોઈએ. કે જેટલું જોઈએ એટલું જ લો મતલબ ખોરાક નો બગાડ ન કરવો તો તે શું આપણા સમાજ માટે સારું કેહેવાય.
હા સાચી વાત છે. એ તો મેં તો શું કરું છું ઘણી વાર એમ રો રટલી રોટલી બચી જાય છે એવું કઈ થાય છે તો મતલબ બહાર બેસેલા હોય છે જરૂરતમંદ લોકો એ લોકોને આપી દેઉ છું યા કઈનું બનાવી દેઉું છું. એવું કરું છું ફેંકું નહી ત્યાં ગાઈને આપી દેએ. હમ...
હમ, એ તો છે આપડા આપડા બાળકો ને પણ શીખવાડવું જોઈએ કે મતલબ ખોરાકમાં ખોરાક નું મહત્વ સમજાવવું જોઈએ આમ
હા આપડે જ ફૂડ વેસ્ટ કરશું તો એ લોકો પણ એ જ શીખશે ને એટલે આપણે એ લોકોને જેવી રીતે શીખાડશું એવી રીતે એ લોકોમાં વું પડશે.
હમ એ તો તમે બરાબર કેયોો છો બસ મારો તો એજ કેવું છે કે મતલબ જેટલું હોય તેટલું લોકો સમજી જાય તો સારું કેહેવાય આમ.
હા, સાંચી વાત છે.
કે ખોરાક નો બગાડ ન કરવો જોઈએ.
હા. હા ચાલ તમારી જોડે હા મળે તમારે જોડેની સાથે વાત કરીને ખુબ સારું લાગ્યું. કરી મળી ચાલો જય શ્રી કૃષ્ણ.
હા.